હલો મારો અવાજ
હલો
તમારો અવા જ છે વ્યા મારો આવે છે તમારો અવાજ બરોબર નથી આવતું
અજુ નથી છે હ
હ બરો આવે
હા બીજું તો બોલો તમે શું કામ
મારે વધુ બેકગ્રાઉન્ડ નવાજા આવે
હા હ થડે થડે બે પણ મજા આવ
મારી વાત કર તો તમને ક આપી મારે અંદાજને નકી ના કમ્પ્યુટર લપટો મોબાઈલ ના યુગમાં મારે કઈક લેપટો વિશે માહિતી જા છે કારણ કે જે સ્પીડ માં માટે મારે મારે બીસટી કમ્પ્ટ થઈ ગયું છે ત્રણ વર્ષ એટલે મારે હવે જે એમએસસીઆઈટીમાં મારી લેપટોપની જરૂર છે તે માટે મારે માહિતી જોવે છે.
બરાબર એલે.
બજેટમાં તો બજેટની ચિંતા કરવાની નથી મારી પાસે ઘણા બધા પૈસા છે. બ એ ચિંતા ના કરોતા એ મને એક સારું લેપટોપ જેનાથી મારે સારી રીતે કોડો થોડી માહિતી ગયાભોને મને લેપટપ
તો હમ હમ એ પણ તમાર કદાચ બજેટ મને
હલો.
તમે કઈ બોલી કેમ નથી?
તમારો અવાજ નથી આવતો કમ્પ્લીટ. હલો.
તમે જે વાત કરી રહ્યા છો, તેનો અવાજ બરોબર નથી આવતો, ત કઈ પ્રોબ્લમ છે. અવાજ નથી આવતો.
અવાજ તમારો કઈક તમે જે બોલો છો, તે મને સમજાતું જ નથી.
અવાજ આવે પણ તમે થોડું થોડો અવાજ તો આવે પણ જે શું બોલ માંગ મને નથી સમજાતું.
હલો.
માહિતી બો મ માહિતી આપો,
હા હા બરાબર હ તમારે જે પણ પ્રકારનું લેપટોપ જોયું હતુ, તમે તેનું બજેટ મને કહી શકો પેલા.
ના ફરલી હે. હા બજેટ માર તમે ના થાય કે મારું ઘર લ જેું બજન છે,
હલો.
હલો. અ આખો કોલ મને તો લાગે, પછી જવાનું છે, મારે તો
તારો અવાજ નહી, આવતો
ઉભોરે હું થોડોક
હવે આવ્યો હવે હવે આવ્યો હવે આવ્યો, હવે આવ્યો.
હવે આવે છે, ને અવાજ
તમારે લેપટોપ કઈક જોવે છે, એમ?
હા હા લેપટોપ તો તમને જે પણ માહિતી જોઈતી હોય, એ તો હું આપીશ
હા હા તો આપોને કઈક લેપટોપ વિશે માહિતી આપોને, લેપટોપ વિશે માહિતી આપોને,
હા એ જ આપું છું, હા તમારે જો અત્યારે કદાચ લેપટોપ જોઈતું હોય, તો તમે જે ઇન્ટેલ ના જે પ્રોસેસર આવે છે સીપીયુ કવય બીન વગેરે અને તમારે ગેમિંગ માટે પણ લેપટોપ જોઈતું હશે ને
હા તો ગેમિંગ માટે તો તમે લઈ શકો છો મિનિમમ આઈ ફાઈવ તો લેવું જ જોઈએ અને આઈ સેવન મે આઈ સેવન કાતો આઈ એટ આઈ નાઈન એ પણ પ્રોસેસર અત્યારે આવે છે જો અને કદાચ ઇન્ટેલને ના લેવો હોય તો તમે રાયઝન પણ લઈ શકો રાાયઝન ના પ્રોસેસર જે આવે તે પણ એને આઈ ફાઈવ જે રાયઝન ફાઈવ એ એ રીતે કહેવાય એ પણ પ્રોસેસર સારા આવે છે તમારે જે પણ પ્રોસેસર જોઈતા હોય એ પ્રકાર તનુ તમે લઈ શકો ને જો તમે હેવી ગેમિંગ અને જીટીએ વગેરે જે ગેમિંગ માટે તમારે જોઈતું પરફોમન્સ સારું આપે તેના માટે તમે એસપી વિક્ટસના લેપટોપ લઈ શકો કારણ કે એ લેપટોપ સારા આવે છે અને એમાં પણ પ્રોસેસર લઊંચું હોય કેવા લેપટોપ તમારે લેવાના બરાબર
કાલે જે અને મારે પીએસ ફ જેવા પીએસએ જેહી તેમાં જે ફતે ગુણ બધા આવે છે જડી એસીડી સ્ટોરેજ આવે રેડ ટ્રેકિંગ થઇ જાય છે ગુલ સ્પેસ પણ થઇ જાય છે મોટા ભાગે સ્કો ની ગેમિંગ હોય છે પીએસ ફાઈમાંમેસ એક કરું તો એક લાખબ રે જોઈએ છે પા તમારી પાસેએસ હોય તેની માહિતી આપો
ના ના પીએસ ફાઈવ તેના માટે ના આવે તમે જે વાત કરો છો તેમાં પએ ફાઇવ માં કેવું ખબર પડ જે મોનટર આવે, તે આવે લેપટોપમાં પીએસ ફ સપોટ કરતું જ, નથી. એવું હોય છે, જો તમે લેપટોપ કદાચ લેવું હોય. તો તમે પી એસ ફાઇવની તો વાત સાઈડમાં જ રાખો, જો તમારો કદાચ ઘરે એક જ જગ્યાએ. સ્થગિત રહી, શકે તેવું લેવું હોય, ને સારી એકદમ ગેમિંગ, જ માટે લેવું હોય તો તમે એને જે પીએસઈ ની વાત કરો છો, એ રીતે કરી લઈ, શકો તેમાં એ પણ તમે વાત કરી ગેમિંગ, વગેરે તો તેમાં પરફોર્મન્સ એકદમ સારું આવે છે, તેનાથી ઉપર લેવલનુ, તો હજુ કઈ પ્રોસેસર પણ નથી, આવ્યા કે જેમાં તમે સારી ગેમિંગ કરી શકો જે અત્યારે છે, પીએસ ફ એ ખુબજ સારું છે, માર્કેટમાં તેની માંગ પણ વધારે છે, અને કિંમત પણ વધારે છે, તમારું બજેટ સારું હોય, તો એ પણ તમે લઈ શકો છો, અને તમે જે લેપટોપની કદાચ વાત કરો, તો તને સજેસ્ટ કરશું એ સર કા, તો જો લેપટોપ તો બધા કંપનીના સારા જ આવે છે, પરંતુ તમારે કદાચ બેૅટરી બેકઅપ સારું રહે, તેના માટે કોઈ પણ લેપટોપ જોઈતું હોય, તો લેનો હોનું લઈ શકો કારણ કે તેં બેટરી બેકઅપ સારું આવે છે, પછી એચપી વિક્ટસ એસર એસરના પણ લેપટોપ સારા આવે છે, તમે જે પણ તમને ગમે તે લેપટોપ લઈ શકો, અત્યારે તમારે શું કરવાનું જે પણ પ્રોસેસર નુ લેપટોપ લો તેની જનરેશન ઊંચી હોવી, જોઈએ શું છે
હા, વાત સાધી તમારી વ કું અને, હું વિડીયો અપલોડ કરી
પછી તમારો અવાજ કટ થઇ જાયઈને આવે છે, હું કઈ સમજી નથી, શકતો એ ડાયરેક ક
મારા અવાજ નથી, આતો.
ના કટ થઈ થઈને આવે છે, હું સમજી નથી શકતો, તમે હમણાં જે આગળ વાત કરી તેમાં પણ પ્રોપર અવાજ નતો, આવતો ના જે બેકગ્રાઉન્ડનો અવાજ વધુ આવે છે, તેના કારણે થોડી પ્રોબ્લેમ થાય છે. તો હું, વાત ચાલુ રાખું હા, તો હું એમ કહ છું, કે તમારે જો સારર કંપનીના લેપટોપ વગેરે કોઈ જોતા હોય, તમે એી વિક્ટર્સ વગેરે પણ લઈ શકો છો, અને અત્યારના જમાનામાં તમે જે પણ લેપટોપ લો તેની રેમ છે, મિનિમમ સોળ જીબી તો હોવી, જ જોઈએ અને સોળ જીબી થી વધારે ત્રીસ જીબી વગેરેની તમે લો તો એ એકદમ સારું છે, કાર જેથી તમે ચારથી પાંચ વર્ષ સારું લેપટોપ ચાલવી શકો છો, પ્રોગ્રામિંગ લ જે કોડિંગ વગેરેમાં પણ અને જે ઓફિસ વગેરેના કામ કરવા હોય, તેમાં તો જે સીરીઝ આવે છે, એચ સિરીઝ અને યુ સિરીઝ યુ સિરીઝમાં એવું હોય, કે તમે જે લેપટોપમાં ઓફિસ કામ કરવા હોય, જાણે કે એક્સેલમાં કામ કરું વડમાં કામ કરું તો તે માટે તમે યુ સિરીઝ લઈ શકો પરફોર્મન્સ માટે તમારી એચ સિરીઝ વી સૌથી સારી છે, સમજો અને બીજું, કે તમે જેમ તમને વાત કરીએ સોળ જીબી રેમ એ તો તમારે મિનિમમ સોળ જીબી રેમ તો લેવી જ જોઈએ, જેનાથી તમે આગળ પણ તમને કાંઈ ચિંતા ના કે તકલીફ વગેરે કઈ ના રહે, સમજઆ
રી મારે ઘરમાંમ્પ્યુટર છેો, અવાજ આવે
તમારો અવાજ કટ થાય છે, તો
હા, તો મારો તધ માહિતી આપી, શકો છો
તમારો અવાજ પ્રોપરલી આવતો, નથી.
હા, તો મને થોડી છે્પ
હા, તો હું હું ચાલી રા તમે મેં વાત કરી કે જે પણ પ્રોસેસરના તમે લેપટોપ લો તેમની પ્રોસેસરની જે જનરેશન આવે તે અત્યારે તો લગભગ આઈ ફાઈવની થર્ટીન જનરેશન આવી જ ગઈ છે, જે તેરમી જનરેશન કહેવાય તે આવી ગઈ છે, એટલે બને ત્યાં સુધી ત બારમી કાં તો તેરી જનરેશન લેવી જરૂર છે, જો આઈ ફાઈવ ખરીદતા હોય, તો અને આઈ સેવનમાં પણ લગભગ પાંચમી જનરેશન એમ કઈક આવી છે, તમે એ લઈ લો તો આઈ સેવન માટે એ પણ ખુબ સારું છે, કારણ કે તે પ્રોસેસર ઇના પ્રોસર આવે તે ખુબ જ સારા હોય છે અને તમે એકદમ કદાચ એવું હોય કે મારે જેલી જેવી હેવી ગેમ રમવી છે તો તમે રાજધાન ના પ્રોસેસર લઈ શકો કારણ કે તે પ્રોસેસરમાં એટલું બધું જે પરફોર્મન્સ મળે તે બીજા પ્રોસેસરમાં નથી મળતું સમજે
રે કઈ જગ્યા થી મારે જથી
તમારો અવાજ કટ થાય છે બિલકુલ સંભળાતો નથી
અરે કઈ જગ્યાએ
તમે જે પણ લેપટોપ તમારે જે જોઈતા હોય તમે અત્યારે જો ઓનલાઈન જોઈ શકો અને જે પણ તમારે પરફોમન્સ વગેરે માટે તમે રિવ્યુ પણ ત્યાં જોઈ શકો છો ઓનલાઈન અને તમારે જો કદાચ ખરીદવા હોય તો આજે હું જે સ્થળે રહું છું ત્યાં બાજુમાં જ થોડુંક નજીકમાં જ દુકાન છે જ્યાં તમને રિફરબીસ વાળા લેપટોપ મળી જશે જો નવા જોઈતા હોય તો નવા પણ મળી જશે અને સેકન્ડ હેન્ડ કે થર્ડ હેન્ડ એવા જોઈતા હોય તો તેવા પણ મળી જશે અને રિફરબીસ ની તો હું તમને વાત તમારું બજેટ પચાસ સાઠ હજાર જે હોય એવી સિસ્ટમ છે કે જે પણ કંપનીમાં કો કંપની એમ્ પોતાના એમ્પ્લોયને જે લેપટોપ આપે છે તે જૂના થઈ જાય અને તેમની આગળની કોઈ જનરેશનના સારા લેપટોપ આવે તો કંપની તેને રિફરબીસમાં મૂકી દે છે અને તે રિફરબીસમાંના જે લેપટોપ લેવા તમારા માટે એકદમ ખૂબ સારું છે કારણ કે તે સસ્તા પણ હોય છે અને તેમાં એટલો બધો ડેમેજ વગેરે પણ કંઈ થયેલું હોતું નથી તે મારો એક મિત્ર હતો તેને પણ આવું લેપટોપ લીધું હતું અને તેને વાત કરી કે મને છે કે